તમને મારો અવાજ સ્પષ્ટ આવે છે? હં અને આપડે આજે વાત કરીએ તો રાતેે મોડા ખાવાની શું મજા છે, એના પર વાત કરી જોઈએ કે રાતે મોડા ઘણા લોકા માત્ર ભૂખને સંતોષવાની બાબત નથી, પરંતુ એક ખાસ અનુભવ લાગણી અને બધા માટે હોય છે કે મજા સાથે સાથે જો બીજું પણ બધું બઉ થાય છે આપણે દિવસભરમાં દોડધામ, કામ, અભ્યાસ. અને થાક પછી જયારે રાત્રે શાંતિ થાય, તો ત્યારે ખાવાની મજા અલગ જ હોય છે કે કેટલાક લોકા માટે લેટ નાઈટ ફૂડ આરામમાં ને સમાન છે કે કેટલાક માટે મિત્રો અને પરિવાર સાથે વાત કરવાનો સમય તો કેટલાક માટે એકતામાં પોતાનું મનપસંદ ખોરાકને આનંદ માણવાનો સમય ગણાય છે.
હાં એટલે રાત્રિનુ વાતાવરણ અને ખોરાક દિવસ દરમિયાન આસપાસ અવા ટ્રાફિક ગામ અને ઉતાવળ હોય છે, પરંતુ રાત્રે વાતાવરણ ધીમું અને શાંત બની જાય છે એટલે આ શાંતિ ખાવાના અનુભવ વધુ આનંદદાયક બનાવે છે. કેમ કે મન શાંત હોય છે, કોઈ ઉતાવળ નથી હોતી, લોકો રિલેક્સ મૂડમાં હોય છે, ધીમે ધીમે ખાવાથી મજા મળે છે ને ઘણા લોકો કહે છે કે એક ખોરાક રાત્રે વધુ સ્વાદિષ્ટ લાગે છે. કારણ કે રાત્રે મન વધુ આરામમાં હોય છે તેના લીધે
અને અ તો બો આપડે સાંભળ્યું છે. કે રાત્રે અચાનક છે કે ખાસ ખાવાની ઈચ્છા થાય કે લેટ નાઈટ ક્રાવિંગ કહેવામાં આવે છે કે સામાન્ય રીતે લોકો એવો જ પસંદ કરે કે આપ. પીઝા મેગી સેન્ડવિચ આઈસક્રીમ કોફી. ચોકલેટ. જ હા એવું બધું જ. થાઈએ ને એટલાય તો હવે ઘણા વિદ્યાર્થી. નાઇટ શિફ્ટ કામ કરતા લોકો માટે. તો આ સામાન્ય બાબત છે.
એટ રાત્રે ભૂખ કેમ વધારે લાગે કે તેની પાછળ ઘણા કારણો હોય છે કે દિવસનો થાક સ્ટ્રેસ ઇટિંગ હોય ઓછું ખાવું. પછી હેબિટ ઘણા લોકોને લેટ નાઈટ ની આદત પડી પાડેલી છે ત ઇમોશનલ કનેક્શન ક્યારેક ખોરાક કમ્ફર્ટ આપે છે આપણને. એ મિત્રો સાથે રાત્રે. માારી મજા આવે કે લેટ નાઈટ. ઘણી વાર મિત્ર સાથે જોડું જોડાયેલું હોય છે કે હોસ્ટેલમાં મેગી બનાવી ફ્રેન્ડ સાથે નાઈટ ડ્રાઈવ પર જવું બાર વાગે આઈસક્રીમ ખાવા જવું પછી ટેરેસ પર ચા પીવી એક્ષામ ટાઈમ મસતિ ખાવા આવા પળો લાંબા સમય સુધી યાદ રહે છે કેમ કે શું કેમ ખાસ લાગે કારણ કે બધા ફ્રી હોય છે કોઈ ફોર્માલિટી નથી હોતી ખુલ્લી વાતો થાય છે હાસ્ય અને મજા વધારે થાય છે. ઘણા લોકો માટે રાત્રે કેટલીક વાતો તો અનેક ખાધેલું ખોરાક વધુ યાદ રહે છે એને.
હા એ તો જ મને પરિવાર સાથે રાતે ખાવાની પણ બહું મજા આવેતી ઘણા ઘરોમાં તો રાત્રિ ભોજન એ દિવસ દિવસનો એક એવો સમય હોય. જયારે આખો પરિવાર સાથે. એટલે આ સમય દરમિયાન દિવસને વાતો થાય હાસ્ય થાય પરિવાર સાથે બોન્ડિંગ વધે. અને મોબાઈલથી દૂર થોડો સમય મળે કે કેટલાક ઘરમાં તો વીકેન્ડ લેટ નાઈટ સ્નેકની ખાસ પરંપરા હોય, જાણે કે મવી નાઈટ હોય સાથે પોપકોર્ન ખાય કે વરસાદમાં ગરમ ભજીયા બનાવે, કે અગ રસી પર જઈને ખાવા બનાવે કે રાતે અડધી રાતે ચા બનાવીને પીવે. આ બધ બું લોકોને બહ જ જોડે લાવે છે.
હવામાન માટે પણ રાત્રે હવામાનમાં મોટી અસરો હોય છે, એટલે વરસાદ હોય તો કે ચા ભજીયા મકાઈ ગરમ સૂભ એટલે વરસાદની અવાજ સાથે ગરમ ખોરાક ની મજા આવેલ લાગે છે, શિયાળામાં હોટ ચોકલેટ કોફી મેગી સૂપ ગરમ પરાઠા, ઠંડીમાં ગરમ ખોરાક કમ્ફર્ટ આપે છે.
હા અને નાઇટ ડ્રાઈ અને ફૂડ નું પણ અત્યારે તો બહુ છે કે, ઘણા શહેરમાં તો નાઈટ ફૂડ કલ્ચર એક ખુબ જ લોકપ્રિય બની ગયું છે કે લોકોને લોંગ ડ્રાઈવ પર જવું. મીટ નાઇટ કે તેમાં બેસે કે સ્ટ્રીટ ફૂડ ખાવા જાય અને ભારતમાં તો આપડણે એટલી બધી જગ્યાઓ છે જાણે, અમદાવાદમાં માણે ચોક છે કે મુંબઈમાં મરીન ડ્રાાઈવ છે કે દિલ્હીમાં પરાઠા ના સ્ટોલ હોય, કે સુરતમાં રાતે લોચો ખાવા જાય આ બધાની મજા જ કઈક ઓર છે.
હ એલે હોસ્ટેલ લાઈફ અને લેટ નાઈટ નઈટ મહત્વની ભાગ ભજવે છે, સામાન દ્રશ્યો તો બે વાગ્યે મેગી ગ્રુપ કુકિંગ, સિક્રેટ એક્ઝામ દરમિયાન કોફી, પછી મવી અને લેટ નાઈટ ફૂડમાં બી એવું હોય છે, ઘણા લોકો મવી જોતીખતેર રાત્રે સ્નેક ખાવું પસંદ કરે છે. એટલે પોપકોર્ન, પોપકોર્ન ચિપ્સ કોઈ સોફ્ટ ડ્રિંક્સ પિઝા
હા અને એના પાછળ એક સાયકોલોજી પણ છે કે લોકો રાતે કેમ ખાય, કે અમુક એવું માને કે રાતે લોકો વધુ ઇમોશનલ હોય છે, જેના કારણે દિવસ પૂરો થાય એમ મન રિલેક્સ થઈ જાય એટલે એકલાતા અનુભવ કરે ને અને કમ્ફર્ટ જરૂર લાગે છે, એટલે આ સમયે ખોરાક ઘણી વાર ઇમોશનલ સપોર્ટ જેવું બિહેવ કરે છે આપણા જોડે.
હમ્મ, અલગ-અલગ દેશોમાં લેટ નાઈટ ફૂડ એય હોય છે. ભજીયા, સ્ટ્રીટ ફૂડ. જાપાનમાં રેમિન શોપ્ આખી રાત ખુલ્લી રહે છે. રેમિન યુએસ અમેરિકા લેટ નાઈટ બર્ગર્સ એન્ડ ડોનલસ હોય દ કોરિયામાં કેવું હોય નાઈટ સ્ટ્રીટ માર્કેટમાં ખુબ લોકપ્રિય છે.
હા એ તો છે ને રાત્રે મોડે ખાવાનું નુકસાન પણ બહુ બધા હોય, કે જયારે આમ મજા છે ત્યાં કેટલીક સમસ્યાઓ પણ થાય, કે ડાયજેશનનો પ્રોબ્લેમ થાય, રાતે ભારે ખોરાક ખાઈ એટલે પચવાવામાં તકલીફ પડે, પછી વજન વધે, પછી અમુક વાર તો ઊંઘ એય ના આવે ખાવાના ના લીધે. અને પછી છે ને અમુક વાર આ લેટ નાઈટ સ્નેક આ આદત બની જાયને આપણા શરીર ને સારું નઈ.
હા એટલે જ કહેવામાં આવ્યું છે કે હેલ્ધી નીટલે સિટીંગ ટીપ્સ જો રા ભૂખ લાગે તો હળવું ખાવું, વધારે ઓઈલ ટાળવું, ફ્રુટ્સ ખાવા, વોમ મિલ્ક, નટસ અને સૂપ અને ખાવાથી તરંત સુઈ અને ખાઈને સુઈ નહ જવાનું પછી તરત.
આ તો છે જ કે રાત્રે ખાવાની સા પછી મજા શું છે. તે રાતે ખાવામાં અહ મજા માત ફૂડમાં નહી હોતી, પણ તેમાં શું હોય કે શાંતિ મળે, લાગણી હોય, વાતો હોય, મિત્રતા હોય, પરિવાર, યાદો, વરસાદ, સંગીત નાઈટ હોય આ એટલું બધું વસ એટલે કે જેને સુંદર બનાવે છે, અને આપણા માટે એક યાદગાર વસ્તુ રહી જાય છે.
અને રાત્રે મોડી ખાવાની મજા ખુબ જ વિગતવાર સમજણ તો, રાત્રે મોડે ખાવું ઘણા લોકો માટે એક ખાસ અનુભવ હોય છે. આ માત્ર ભૂખ મટાવાની બાબત નથી, પરંતુ મનની શાંતિ, લાગણીઓ, સંબંધો યાદો અને જીવનની નાની ખુશીઓ સાથે જોડાયેલો એક સમય છે. દિવસ દરમિયાન માણસ કામ, અભ્યાસ, જવાબદારીની દોડધામમાં વ્યસ્ત રહે છે, પરંતુ જેમ-જેમ રાત્રિ થાય તેમ દુનિયા ધીમી થવા લાગે છે. રસ્તાઓ શાંત થાય છે, લોકોમાં આરામ માં આવે છે અને મન પણ દિવસથી બહારથી થોડુંક મુક્ત થાય છે. આ સમયે ચાર જયારે કોઈ મન પસંદ ખોરાક ખાય છે ત્યારે તે માત્ર ખાવું નથી લાગતું, એ તે એક અનુભવ બની જાય છે.
આ તો છે આપ ઘટાડવા માટે તો નથી જ આપ આ આપ પરંતુ મન શાંતિ લાગબંધ બધાને બહુ જ સારી રીતે રાખે અને રાતેનું વાતાવરણ. ખાવામાં મજા વધારે કરે. કે દિવસ દરમિયાન અ ટ્રાફિક હોય. ફોન કોલ હોય કામ ના દબાણ લોકો હોવા જો તાવણ હોય, આ બધું મનને થકાવી દે છે. પરંતુ રાતે રસ્તા શાંત થઈ જાય ઠંડી હવા ચાલે, ધીમું મ્યુઝિક સાંભળવાની મજા આવે રિલેક્સ મૂડમાં હઈએ, એટલે આ શાંતિ ના લીધે છે ને વધુ આનંદાયક બની જાય કે ઘણા લોકા તો કહે કે રાત્રે સિમ્પલ થાય પણ સ્પેશિયલ લાગે છે, કારણ કે તે સમય અને વધુ શાંત અને લાગણી સ્થિર બનાવે છે.
ખોરાક વધુ સ્વાદિષ્ટ કેમ લાગે તો ભાઈ આ પાછ સાયન્સ અને ફિઝકોલોજ બંને જવાબદાર છે, મન આરામ હોય છે દિવસ દરમિયાન માણસ ઉતાળમાં ખાય છે, ઓફિસમાં લંચ ઝડપથી ખવાય લેવાય સ્કૂલ કોલેજમાં સમય ઓછો હોય કામ દરમિયાન ધ્યાન ફૂડ પર ઓછું હોય, પરંતુ રાત્રે માણસ ધીમે ખાય છે અને ખોરાક ને સ્વાદ વધુ અનુભવાય છે, એટલા માટે.
હા એ પણ આપણે તોએ કે દુઃખમાં આઈમ ખાઈએ વરસાદમાં ચ પીએ સ્ટ્રેસ હોય તો ચોકલેટ ખાઈએ અને એકલા ખાઈએ તો કોફી પીએ, એવી રીતે જ રાત ન એટમોસફિયર બહુ આમ કે રાતીને લાઈટસ હોય ઠંડી હોવાય શાંતિ હોય આપણું મૂળ બદલાઈ જાય એટ ફૂડ વધારે ગમવા મળે સ્મેલ આમ સ્ટ્રોંગ આવા મળડે વાતો કરવાની મજા આવા મળે, એટલે બધું કરવાની મજા આવી જાય.
હમ એટલે નાઈટ એટમોસફિયર જ મેન છે, કે રાત્રિના લાાઈટ ઠંડી હવા શાંતિ આપણા મૂડને બદલાવે છે. ફૂડ વધુ એન્જોય બ લાગે સ્મેલ બધું સ્ટ્રોંગ લાગે વાત કરવા મજા આવે લેટ નાટ ક્રેવિંગ શું કે છે તો કે સ્પાઈસી ફૂડ, સ્વીટ ફૂડ, ફાસ્ટ ફૂડ સ્નેક ખાવાની ઈચ્છા થાય છે.
હ અને આપણેે ફાસ્ટ ફૂડ જોએ તો પીઝા બર્ગર બધું ખાઈએ, કે મેગી પાસ્તા ખાઈએ અને આપડે અહંયા ભારત દેશમાં તો બધે જ્યાં જ કે ભજીયા વડાપઉ પાઉભાજી તો ખાય જ અને આમ રાતે ગળિયું ખાવય તો બધા આઈસક્રીમ ચોકલેટ કેક એું બધું ખાઈએ અને ચા તો આપડે અહંયા બને જ કે કશું બી થાય તો ચા તો પેહેલી જ બની જાય.
એ ચાહતો રાત્રિનો જ ખાસ સંબંધ
હા અલગ જ મજા છે કે રાત્રે ચા માત્ર પીણું નથી પણ એક ફીલિંગ બની જાય છે.
હમ કેમ કે વાતો નું માધ્યમ ઘણા મિત્રોના પરિવાર સાથે રાત્રે આ આ ચા સાથે લાંબી વાતો કરે છે, વરસાદ અને ચા તો કે વરસાદમાં ગરમ ચા ની સુગંધ મનને ખુશ કરી દે છે હોસ્ટેલ કલ્ચરમાં સ્ટુડન્ટ રાત્રે ગ્રુપમાં ચા પીવા જાય બહાર જાય તો તને મજા આવે આનંદ મળે, એક ચા વસ્તુ કેવી છે કે બધાને ભેગા કરે છે.
હા એ તો છે હવે આપડે રાતે જેટલું પણ ખાવા જઈએ એની મજા જ જુદી છે, ને આપડે એની વાતોથી જેટલી મજા આવે, તો આપડે સાચું કરીએ તો કેટલી મજા આવે એટલે આની તો વાતો કોઈ દિવસ પતે જ નહી, આટલી બધી આની વાતો કરીએ ને એટલે ચોક્કસ થી આપડે કોઈ દિવસ કરીરી આવ વાતો કરીશું.
ચોક્કસ ચોક્કસ કરીશું ચા વિશે તો વાત કરવાની ખુબ મજા આવે છે એટલે